એવું.
હાા બોલો બોલો કેમ છો?
હલો.
હલો અવાજ આવે છે મારો.
હા આવે છે.
હા બોલો બોલો.
સત્યમ.
અહિયાં તો સવારનુ ચાલેુ છે.
. બરાબર. અમારે અમારે પણ થોડી વાર આવે બંધ થાય એવું. ચાલ્યા કરે.
બરાબર બરાબર બરાબર બોલો બોલો કેમ યાદ કર્યા.
હા. આજ તો આટલો વરસાદ હતો હવે અમારે અહીં તો એટલો નથી પણ ગુજરાતના અમુક વિસ્તાર વિસ્તારો આજે બહુ જ બહુ જ એટલે બહુ જ વધારે વરસાદ છે જેના કારણે ઘણા બધાના લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને ઘરવખરીનું કેટલાું બધા સામાનને એમના ઘરના સામાનને નુકસાન થયું છે તો આવા સમયમાં લોકોને મદદ કરવી કેટલી જરૂરી છે અને ઘણા એવા સારા લોકો હોય છે જે આવી કપરી પરિસ્થિતિના સમયે કુદરતી દુષ આજના સમયે લોકોને મદદ કરતા હોય છે નિષ્વાથૅ ભાવ મે ભાવે તો. એટલા માટે મને થયું કે માનવતા સૌથી મોટો ધર્મ છે. તમે ભગવાનમાં જઈને. તમે મંદિરમાં જઈને ભગવાનની કેટલી. કેટલી બી પૂજા કરો પરંતુ તમે માન મા બીજા માણસ સાથે સારી રીતે ના રહેતા હોય તો એનો કોઈ મતલબ નથી.
હા એ તો સાચી વાત છે અને દુનિયામાં અનેક ધર્મ સંપ્રદાયોને માન્યતાઓ છે દરેક વસ્તુ આપણને આમ. સત્ય પ્રેમ દયા અને કરુણા નો માર્ગ બતાવતી હોય છે પરંતુ જો કોઈ વ્યક્તિમાં માનવ તા ના હોય તો તેનો કોઈ પણ બધું અધુરું જ છે એટલે કેવાય કે માનવતા સૌથી મોટો ધર્મ છે.
હા એ જ તો વાત છે કે ઘણા આપણે એવા લોકો જોઈએ છે કે જે મંદિરમાં જઈને ભગવાનને કલાકો કલાકો સુધી પૂજા કરતા હોય છે. અઠવાડિયામાં ત્રણથી ચાર દિવસ ઉપવાસ રાખતો હોય છે. પરંતુ મંદિરની બહાર નીકળીને જે જરૂરિયાત મંદો લો લોકો છે. તેમને થોડી પણ સેવા નથી કરતા તો તમે મંદિરમાં બેસીને આટલી પૂજા ભક્તિ તે કરો પરંતુ જે ભગવાનના જ આ બધા માણસો છે. જેને તમારી મદદની જરૂર છે તમે એની સેવા નથી કરતા. તો આટલી ભક્તિ કરવાનો પણ કોઈ મતલબ નથી કાકે. સાચી ભગવાનના તમે પ્રસંગ એક ત્યારે જ કરી શકો જ્યારે તમે એના બનાવેલા બીજા જે માનવીઓ છે. એને મદદ કરી કરો એની સેવા કરો નિસ્વાર્થ ભાવ.
હા એ તો તમે ઘણી સાચી વાત કરી અને આજના સમયમાં. વિજ્ઞાન અને ટેકનોલોજી એ ખૂબ ખૂબ પ્રગ પ્રગતિ કરી છે પરંતુ સાથે સાથે સમાજમાં સ્વાર્થ ભેદભાવ અને અસહિષ્ણુતા પણ ક્યાંક જોવા મળતી હોય છે આવા સમયમાં માનવતા પ્રેમ અને સહાનુભૂતિ નું મહત્વ ઘણું વધી જાય છે અને માનવતા એ એવો ધર્મ છે જે કોઈ જાતિ ભાષા કે ધર્મ સુધી મર્યાદિત નથી તે સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે જોવાનું શીખવતું હોય છે.
સાચી વાત છે અને ધર્મ માણસને સારો બનાવે છે પરંતુ જો એ માણસમાં માનવતા હોય તો એ માણસને મહાન બનાવે છે.
હા એ તો સાચી વાત છે અને માનવતા એટલે આમ દરેક મનુષ્ય પ્ર તે પ્રેમ રાખો દુઃખી વ્યક્તિની મદદ કરવી બીજાની લાગણીઓ સમજવી. કરુણા દયા અને ક્ષમાની ભાવના રાખવી કોઈ પણ પ્રકાર નો આમ ભાવ ના રાખો માનવતા માત્ર આમ શબ્દ નહી પરંતુ જીવન જીવવાની એક સુંદર રીત છે.
હા એ તો સાચી વાત કીધી અને કોઈ પણ આપણે જાતિ ધર્મ કે ભાષા અને વર્ગનો ભેદભાવ રાખ્યા વગર દરેક એક જ વ્યક્તિને સમાન રીતે મદદ કરવી જોઈએ અને સમાન સન્માન આપવું જોઈએ તો એ જ સાચો ધર્મ છે આપણે આપણો પેલા તો.
હા એ તો તમે સાચી વાત કીધી.
અને બધા ધર્મો અને મૂળ સંદેશ એક જ છે કે બધા ધર્મો પ્રેમ બધા ધર્મોમાં પ્રેમ શાંતિ અને સેવા જ શીખવે છે તેથી માનવતા એ બધા ધર્મોનું મૂળ છે. અને જરૂરિયાતમંદ ની મદદ કરવી એનાથી મોટો કોઈ ધર્મ કે એનાથી મોટી કોઈ સેવા નથી હવે આપણે કોઈ ભૂખ્યા તથ આપણે એ એક સ આપણી અંદર હોય એ સેવાની ભાવના કરુણાની ભાવના એ ખૂબ જ જરૂરી છે કે આપણે લોકોને મદદ કરીએ કોઈ પણ ભેદભાવ વગર માનવતા શીખવે છે કે બધા મનુષ્ય સમાન છે છે તે સમાજમાં એકતા અને ભાઈચારો વધારે છે અને સા અને જો દેશમાં એકતા અને ભાઈચારો હશે તો શાંતિ અને પ્રેમ આપોઆવ આવસે કારણ કે માનવતા હિંસાને દ્વેષને બદલે પ્રેમ અને સહકારનો માર્ગ બતાવે છે
હા, એ તો તમે ઘણી જ સાચી વાત કીધી અને આજના સમયમાં પણ આપણેે માન ની ઘણી જરૂર છે આપણે આજે ઘણી વાર સમાચારમાં વાંચીએ છીએ કે અકસ્માત થયો કુદરતી આફતો આવી
હા
ગરીબી છે, અને એક કરતા અનુભવે છે તો આવી પરિસ્થિતિમાં આવી પરિસ્થિતિમાં જો લોકો એકબીજાની આમ મદદ માટે આગળ આવે તો માનવતા જીવંત રહી શકે છે
હા, એ તો તમારી સાચી વાત છે
આપડે જોઈએ ને તો કોરોના સમયે જોઈ લઈએ ત્યારે માનવ માનવતાના ઘણા જ આપણેે રૂપ જોયેલા હતા કે ઘણા લોકો જે ભૂખ્યા હોય યા તો પૈસા ના હોય એ સમયે તો એની ઘણી મદદ કરી હતી ને ઘરા એક્ટર ને એક્ટ્રેસ પણ આવ્યા હતા મદદ આ કરવા આગળ
સાચી વાત છે, પરંતુ તમે તમારા સાચા મનથી અને સાચા હૃદયથી મદદ કરો એ મહત્ત્વનું છે કારણ કે ઘણીવાર આપણે જોઈએ છે કે લોકો દેખાદેખી અને સરખામણીમાં આવીને લોકોની મદદ કરતા હોય છે કારણ કે કોરોનાના સમયે પણ આપણે જોયું હતું કે ઘણા એવા લોકો હતા જે જે જરૂરિયાતમંદો હતા એમને મદદ કરતા હતા તો ત્યારે એ ત્યાં જઈને ફોટોસ પાડતા હતા અને સોશિયલ મીડિયા પર મૂકતા હતા, એક સારી બાબત છે કે આપણે બીજા લોકોને પ્રોત્સાહન આપી શકીએ પરંતુ ઘણી વાર આવુ બધા જ લોકોનો એવો નથી હોતું કે આપણે લોકોને પ્રોત્સાહિત પ્રોત્સાહન આપએ પરંતુ ઘણી વાર એ લોકો દેખાદેખીમાં આવીને પણ આવી રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર પોસ્ટ કરતા હોય છે એટલે આમ કહે છે ને કે તમે કોઈને મદ મદદ કરો તો તમે ડાબા હાથથી દાન કરો તો તમારા જમણા હાથને પણ ખબર ના પડવી જોઈએ તો એ આ જ કદાચ કારણથી કહેતા હશે કે લોકો દેખાદેખીમાં ઉતરીને મદદ ના કરે
હા, એ તો સાચી વાત છે અને મદદ કરવા માટે આપણે ઓળખાણની કે આપને જાણી તો જ મદદ કરવી એવું ના હોવું જોઈએ આપડા હૃદયમાં મા માનવતાની ભાવના હોય તો પણ આપણે મદદ કરી શકીએ છીએ અને જોવા જઈએ તો વિદ્યાર્થી તરીકે પણ આપણેે ઘણી બધી એવી મ મદદો કરી શકીએ છીએ એ મિત્રો ની મદદ કરી જોઈએ કોઈની મજાક ન ઉડાવવી જોઈએ નબળા વિદ્યાર્થીઓને આમ સહાય કરવી જોઈએ શિક્ષકો અને વડીલો નો આદર કરવો જોઈએ પર્યાવરણ અને પ્રાણીઓ પ્રત્યે આપણે આમ દયાળુ બનવી જોઈએ, એટલે આ ઘણી બધી બાબતો છે કેમ એમાં આપણે આપડી માનવતા દેખાડવી જોઈએ
હા, એ તો તમે ખૂબ સાચી વાત કીધી અને ઘણા એવા મહાન વ્યક્તિઓ હતા જે જેમણે લોકોની મદદ કરી હતી અને તના માનવતા ધર્મ નિભાવ્યો હતો જેમ કે મહાત્મા ગાંધી મદર ટેરેસા, સ્વામી વિવેકાનંદ, મદર ટેરેસા એ ગરીબ, બીમાર અને નિરાધાર લોકોની સેવા કરીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
હ.
અને સ્વામી હા અને સ્વામી વિવે કાનંદે તો એવું પણ કહ્યું હતું કે માનવ સેવા એ જ ઈશ્વરની સેવા છે.
હા એ તો સાચી વાત કીધી તમે અન માનવતા આપણને શીખવતું પણ હોય છે. આપડે કોઈ પણ મનુષ્ય હોય તો એને પ્રેમ કરવો જોઈએ એને માફ કરવાની ભાવના રાખવી જોઈએ અથવા અને કોઈ જો મુશી કેલીમાં હોય મનુષ્ય તો એને સમા સહાનુભૂતિ આપવી જોઈએ એની સેવા કરવી જોઈએ અને દરેકને આમ માન સન્માન આપવું જોઈએ આપડે કોઈ નો પણ અનાદાર ના કરવો જોઈએ કોઈને કોઈ પણ જાત ની નિંદા ના કરવી જોઈએ મનુષ્યની
હા એ તો તમે ખૂબ સાચી વાત કીધી અને આનબન સમયમાં તો માનવતાની ખૂબ જ જરૂર છે, કારણ કે કુદરતી આફતોના સમયે એકબીજાને મદદ કરી એ ખૂબ જરૂરી છે, કારણ કે કુદરતી આફતોના સમયે ઘણા એવા લોકો હોય છે, કે જેને મદદ કરવા વાળું કોઈ હોતું નથી તો એવા સમયે આ પણે આગળ આવીને એવા લોકોને મદદ કરીએ વધારે નહીં તો ખાવા પીવા માટે અ ખોરાક અને એક રહેવા માટે સ એ સુરક્ષિત જગ્યા એમને આપી શકે તો એ ખૂબ સારી વાત છે. રતુદાન અને અંગદાન એ પણ એક સેવા જ છે, આજના સમયમાં તો એવી બધી સેવાઓ કરતી રહેવી જોઈએ આપડે
હા એ તો તમે સાચી વાત કુધી એટલે મોસ્ટલી આપડે જોઈએ ને તો ચોમાસ તામ આવી વસ્તુઓ વધારે જોવા મળતી હોય કેમકે અધ ક્યારેય વરસાદ વધાર પડી જાય તો નદીઓ નેવું છલકાઈ જાય છે, એના કારણે જે માનવ જીવન હોય જે નદીઓની નજીક રહેતા હોય એમનું ખોરવાઈ જાય છે, અને ત્યારે ઘણા લોકો આગળ આવતા હોય છે, મદદ કરવા માટે
હા એ તમે સાચી વાત છે, અને આપડે ઘણી વાર જોઈએ છે, કે લોકો માનવતા અને ધર્મ ને એક સાથે જોતા નથી એ લોકો માનવતા અને ધર્મને અલગ અલગ વિરોધીઓ સમજે છે, સાચો ધર્મ ક્યારેય આપણને દ્વેષ શીખવતો જ નથી જો તે માનવતાનું પાલન કરે તો તે દરેક ધર્મના સાચા મૂલ્યનું પાલન કરે છે, અને માનવતા ધર્મને વધુ અર્થપૂર્ણ બનાવે છે.
હા એ તો સાચી વાત કીધી અને માનવતા અપનાવવાથી જીવનનું પાલન પન થતું હોય છે. કોઈક વ વયકતી હા બોલો બોલો
અને માનવતા વગર તો કોઈ પણ ધર્મ અધુરો જ લાગે છે.
હા તો સાચી વાત છે.
હા હા સારું ચલો હા